હલો.
અવ ચાલે હારું કશું નહી લ્યા શોન્તીરી.
હમ!
શોન્તીહી બેહાય એકે હવ હવ તમાર ચેવું ચાલ. હવ તમાર ચેવું
બસ અમારા ચાલે જ બસ અમારે ચાલે જાય છે તમારે કવ.
તમા ખાવાનું થઈ ગ્યું.
હમ ના રે બને છે તમારે કેટલે આયુ કો. બટાકા બટાકા ધોવઈ રયા કેટલે આવ્યું.
હવ ધોવઈ રયા હાલ બેહયા શોન્તી હી નઈંન ધોઈન અવ.
એવો હા હા. હંક શું કરે રિયાન બીયા બધા.
હવ એ રયા બધા મજામાં હમ તમાર ચેવું બધા.
બસ અમારે આરેયા બધા આયરી ગાયત્રી ઘરમાં બેઠી. છોટીઓ નોકરી જ્યો.
હમ પેલા બઈન બઈ ચેવા મજામ.
હવ બધા શોન્તી હો તમારે કો શું કરે કાકી કાકા બધા.
હ ઓય શોન્તી ત બધા બાર જયાહ. હમ ચોખાનું બની જ્યું.
ના ના મગ બાફી આઈ હજી તો હવે કરશે બુન માર જાવુ કોલેજ. થોડું ફોર્મ બોર્મ ભરવું હ ફોર્મ બોમ ભર્યા હ મશીન નું.
હ શેનું ફોમ હ.
મશીન નું હ માનવ કલ્યાણ યોજના આપણાંન પૈસા મલ ભરીએ તો એ.
હમક હમ.
મશીન મલ પૈસા મલ જે મલ એ ભરવા જાઉં છે હવ. ઓય રાધનપુર ચોકડીે જાવ છે ત્યાં સસ્તું પડે કે સો રૂપ તેમ ભરી આપ બે તૈન જગ્યાએ પૂછ્યું તો કે તૈનશો રૂપિયા. હક જો સસ્તું પણ ઈય પેલું.
હમ એ સારૂ તોયે ગાયત્રીન બાજુ રોધજો રોધવા બેહો ગાયત્રી.
ના અરે આ રહી એ તો.
હમ ચેવું હેડે.
હ હ લ્યો આલુ ગાયત્રી જોડે વાત કરો. ક્યાંથી થતું હશે જ . બસ શોન્તી જોવો.
ખાવાનું ચેવું હેડી રયુ હ.
બસ સારું હેરેરું બોલો તમારે ચેવું હેરેર્યું ભણવાનું ભણવાનું.
હવ ગાયજો કોલેજ ચાલુ થાય સ. કકા જાવ હમ ચવ કુમાને બુમાને ચવ હારવો
બસ કુમારને હારું હૈ બોલો ત માચું હૈ. હમ બસ તમારા મમ્મી પપ્પા જેવાય
હ શાંતિ રહ્યા હતા ર ર્યા બાાગ્યા હતા ત રજવા જયા કોણ કરવા જે હવું હ, તમા જોો ગયા ને ગયા
હ ઘરના ઘર, હમ હ મજે મજ
જોો સાડે
બસ સારું હેડે તું બોલો તમાર શવું હેડે
હ ફોનથી રાખો હમ તમાર છું કે?
બસ જુવાર હાર બસ આ રહ્યા બસ એ ર નોકરી જ.
છોટીઓ ઘર ક?
બસ એ નોકરી જું હા એયા બોલો તમારે એવું ચાલે બસો બસ એ ડેરી માર ખા
હા હ જો એમને ફાવ કોમકટ નવ નવ કોમ એટલે ફાવ
હ, હ નવ નવ ખરી
હમ
હમ, હમ બ હા ઓડીશા આવ આવકગદા દસા
આ વાંધછશો આશું આવશું અમે આવશો બધા બધા ફેમ ગંગા ફરવા હમ
બે તોઈ અ ર વાવ
હમ, હમ ચ કોમ બંબતી
બસ જો આપ પતિ જોરો તો એમ કરવું હૈ.
હમ તમારે જોવ ચાલે બાજુ ભાગમાં
બસ શોંતિ જો આવો શોંતિ લેવા આવ્યો તો આવું
સોનથી તો હવા જોઈએ રાયમા એટલે આઈએ બધા ભેગા થઈને
હમ આવો આવો આપડે ફરવા જઈએ આવ બસ મ્મી એક કોમે જ.
હવું
ભઈ કમ આવીજી
એવશ
હ, હ, હ બસ ફાવ ના ફાવો તો રેવું પડે
હમ યાદ યાદ રહેવું તો પડે જ ચો જવા એ મોત કરી દીધી એટલે પછી જાઉ તો પણ જ તો એમના પેલા તમારે બુલણ બુલણ હારવું હોય ને
વાહ બસ સારું ખાવ.
હ બે બુલણ હાર હો બલી
હ જો બેબુન શાંતિ થી હેડે હે.
ઓ હ
બલોત ના શહચ
હા અમારે શાંતિ અત્યારે હા શાંતિ આવ બાર સર્વિસ કરાવવા કાલ કોલેજ જવું હ હ કાલ કોલેજ જવાનું? કપડા વપડાજી લેવા જવા એવું સમજવું કહ
કેમ. બસ, ફાવ જો.
તમાર કેવુ હ?
બસ સોંતિ છેે અમાર તો, જો!
તમાર ફ્રેન્ડો ને ફ્રેન્ડો ને ચેવુ હ?
અમારા ફ્રેન્ડો જો, અમારા તો એકે ફ્રેન્ડો અ ભણતા જ ફ્રેન્ડો ય નથી.
એવું તમાર ઘરે બરે ફાવ?
હઆં
બ હ, બસ બસ મજા આમ ભાઈ, હ હ રોજ કરીએ હિએ, તમે એમન ફોન નહી કરતા! ચ હો, ચો હોય હ? તમે જોડે ટાઈમ ઓમે,
તમે જો છો, મોટા માણસ નહીં?
ના, ના તમા જોડે ચો ટાઈમ હ, તમે બહુ મોટા માણહ નહીં?
અ જોયું તમે મોટા માણહ, થોડા પૈસા તો કમાવા પડે? અતાર? કમાઈને, કમાઈન ચેટલુ કમાવાનું, નહીં? અમાર તને આપવાના હોય ને! એ તો અમે એવું કરીએે પણ નહીં!
બહ, આલવા પડે એમાં સુ હોય?
ચુ હેંડે, કો!
બસ જો, આ રહ્યા, ઘરમાં થોડું કોમ કરાવ આવું હોય તો આવો.
અલ્યા ઘેર, આમ હું જ મારા ઘરનું કામ બાકી છેને, હું ચ્યાથી તમન કરાવા આવું?
હા.
હમ, ચ્યું હ, કો.
બસ જો, આ રયા
કોક નવી રિક્ષા બિક્ષા છોડાઇ? હે? રિક્ષા છોડાઈ કાક એવું હ? એવું હ? આવશો, આવશું, આવશો, આવશો, અત્યારે થોડા એવા છી એટલે.
કરોએ રિક્ષાની બસ, સોંતિ.
તો કુમારને વીગો બીગો વેચ્યો કે વાત એવી મલીતી!
સુ વેચવાનું? ના, ના, બાપા અફા ફેલાય હો કોક
હમ હા તો એવું વાત મળી કે હોવ, લેવી હ વીઘા ભીઘા લેવા હ, તમે વિત
ચેટલા વિઘા લેવીય?
કેટલી લેવી, ખબર હ? બે ત્રણ વઘા લેવીહ અને ઘરે તો વાવ ઘર બનાવવા લેવી હ, વાવવા તો હું કરે જોવા મ
કોનું ઘર બને? ન ચોય કોને રેવુ હ?
તમન ફાવે એવું, તમન ફાવે એવું તો ચાલે
હમ.
હમમમ જો ક્યાં
બસ જો, ક્યાંક હસે તો કઈસ.
ચ્યમ દુઃખી દુખી લાગો તમે થોડા, મન્યું કેમ લાગ?
ચય દુઃખી નહિં, બસ.
કોઈ કુમાર વુમાર હેરાન કરે હો તમને? હે? હમ, એટલે આ તો દેખાય એવું મને દુઃખી દુખી લાગો. હમ હમ હમ કેવુ ચાલે કો? હમ હમ હ તમા.
બસ જો આ રયો.
હ મમ્મી મમ્મીને એમને જેવું ફાવ તમારે.
બસ મા મમ્મી ને એમને હારું.
હમ બોલો. કેવુંક હવે જીનો છે જીનો તો ફરવા જાય.
જીના જો એને કોલેજ જવું હે.
હમમ હમ એ ખાર પૂરુંય એમને.
હવ જો એ આઈ ખાહ મું રોધીન રાખે હેડ આખ. ખાવાનું બનાવ હું આવું. આઈ જો ભાઈ કવ તું. કોમે જાય હે એક જગ્યાએ.
હમ હ કઈ કોઈ કોઈ નવું ઘર લીધું એટલે જીઓ.
ના ના. કોક કે મહિનો માર કોમ કરી આલજો તો કે હારું હેડો. આવીશ.
પૈસા પૈસા કમાવા માટે જાઓ બધા.
અ અ પૈસા કમાવા માટે જે બધા.
હ હ પણ આ બાજુ મોકલાવજો એવું હો.
એ તારે ભાઈ ને કેવાનું થોડા મોકલાવે.
હમ જોવું ને કેટલા મોકલે ભઈ.
હમ હમ ચેટલા ત્રણ ચાર કરોડ રૂપિયા જોવે હે.
હોવે ત્રણ ચાર કરોડ જો મળે તો હારુ નઈ અમન.
હમ તો તું તમે કમાવો જ નહી.
હમમ તમારે જાવું બાવુ નહી ફરવા બરવા કુમાર ને બુંને ને.
ના ના હમણાં તો ફરી ને આયા.
ચ્યો જ્યાં તા.
કચ્છ.
હું હું જોયું તમે.
ના સરોવર માતાના મઢ. બ ના અહીયાં તો આપડા જેવું ના મળે ઠીક ઠીક મલ.
હમ ચલો ખર્ચો બહુ થઇ જશે.
હમ હમ.
ચ્યો થઇ જતા.
પોચ હજાર.
ઓ હો ચાર પોચ હજાર શું વાત. છે એટલો બધો મોટો ખર્ચો ઓહા. ના જ જવાયના. પછી એ લોકો છ એક જ દિવસ નો તો બે ત્રણ ચાર દિવસનો.
બે ચાર દિવસ નો હતો એક દાડમ. ફરી વળીએ આપણે.
ના તો બસ જો એ બસમાં જ હતા એ મા જ હતા.
હમ.
બસ માં જ્યાતા.
હઅ.
ના અહિયા થી બસ માં જયાતા ને નયા થી કોક ગાડી કર દીધી તી.
હમ ઇયા મલેને ના ના ઈ મલન ગાડીઓ.
અ અ
કોકા આલે ને આપડ બે ને ત્રણ હજારમાં આલે પોચસો રૂપિયા દાડા ના હ અ એમને સલાય દીધી હતી અમે ચાર જણઅ હતો
એવો જો ફાવા ફવા
બસ ફાવ આવો આવો આપ આપડે કોક દાળ આપડે કોક દાળ ફરવા જઈએ આવ આવ
આઈ છીએ હવે ટાઈમ મલે એના ઉપર આધાર આઈ એ વેકેશન વાત આમ
બીજું હવે વચ્ચે થી આવશે
એલે હવે આઈએે પછી દિવાળી માં આવશું બધા ભેગા થઈને આઈએ જઈએ ચોક ફરવા હમ્મ બધો ખર્ચો કુમાર તરફ થી અમારો હો હમ હમ કુમારને ચુ ફાવે કુમાર ના ફોન ની આવતા કુમારના ફોન ની આવતા ને
તમાર કરવા પડે અ
ના ભાઈ ના કુમાર ને યાદ ના આવતી અમારે હાદા ઓ ને યાદ ના આવે
ચેમ હાડાઓ કુમાર ને યાદ ના આવે
અમને આવે પણ અમને ટાઈમ ન
તો એક દાડો તો કરવો પડે
હમમ કરવો તો પડે જ ને છો જઈએ હમમ તમારે જો કેવું હ જીન બીના
બસ એને જાલશે હમ હઅ જઈ તી હમણાં જઈને આવતી રી
એવું
હમમ ઓહહ ના ફાવો તો એ રહેવું પડે
ચરા દિવસ રહી ત એવી તો ઓહ પંદર દિવસ શું વાત છે
હમ હમ હાલોજી ના હાલોજી જીનેલ પૂશે કેટલા દાડા રહી તી
હેલો
હલો
કેટલા દાડા રિહાય તા હોકડા તમે
અમે એ રિયતા પંદર દાડા જેવ રહ્યા ત સાસુ ને ગયા તા પોકરા ફરવા કેવાય હોય હરિદ્વાર ફરવા એટલે હું એ હરિદ્વાર જતા અ એ અઠવાડિયા નું ચાર હતું હાથ આઠ દિવસ નું તે લોકોક ગયા હતા એટલે હુ રહતી
હમ છે હા કુમાર હતા રેવા વાળા
હ અ ના કુમાર નાતા હું એકલી જ રહીતી કુમાર પેલા રિયતા તન ચાર જેવા દિવસ
હમ હમ કેવું એમને ફરી મોજ કરીને આયા
હોવ
એકલો હરિદ્વાર ફર્યા હતા કે બીજું બધું
બધે ફરીયા હરિદ્વાર ત્યાં આગ્રા જયપુર દિલ્હી બધે ફરતા ફરતા ગયા
બઉુ ખર્ચો થઇ ગયો છે
ના ના એટલું બધું કઈ નઈ તો ફરવા જાવ તો થોડો ઘણો તો થાય
હમ થાય વધારે થાય ને
હ અ
એક બે ટ્રેન જ છ હ ટ્રેન ચ બોલિયાં હમ હ એવુ.
હમ પાંત્રીસ પા. પાંચ હજાર થી તો ઉપર.